હા, જય શ્રી કૃષ્ણ, કેમ છો?
બસ મજામાં, તમે બોલો, તમે કેમ છો?
બસ મજામાં મજામાં, તમે કો?
બસ બહુ સારાસ, બીજું બતાવો, તમે બોલો.
કઈ નહી બસ હવે જમીને ઉઠીએ એટલે મેં કીધું ફોન કરું તમને.
હમ્મ, હમ્મ, હમ્મ, ઠીક, ઠીક બીજો?
બીજું બસ મજામાં.
હમ્મ, બીજું નવા જુનીમાં?
કઈ નહી તમે કહો તમને કઈ વાનગી સૌથી વધારે ભાવે?
બને તો અમારી સિંધી દાલ પકાન વધારે ભાવે.
અચ્છા એવું, બરાબર પરંતુ અમે પેલી સિંધી કઢી કેવી રીતના બનાવો એની તમે રીત તો કહો?
હ અમે સીધી કઢી બેસણમાં બનાવીએ પેલા છે ને સ્ટવ પર આપણે ગેસ ઉપર તપેલી કે કાણાાઈ જેમાં તમને ફાવે કુકર ફાવે તો કુકર મૂકવાનું પછી એની અંદર તેલ નાખવાનું પછી મેથી દાણા નાખવાના, જીરું, હિંગ મીઠો લીમડો લા લીલું મરચું બધું કાપીને નાખવાનું પછી આપડે ચણા નો લોટ આવે ને એ તેલમાં નાખવાનું હલાવતો જવાનું. હલાવતા રેવાનું ચોંટી ના જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. અને બળી ના જાય લોટ એનું બી ખાસ ધ્યાન રાખવાનું એટલે કન્ટિન મતલબ સ સતત હલાવતા રહેવાનું એને આપણે. આવતા રહીએ ને એટલે પેલો લોટ શું ચોટે નહીં ને બળે નહી એમ. પછી ધીરે ધીરે લોટ બ્રાઉન થઈ જવા બ્રાઉન બે બહુ ના થવો જોઈએ બવ એકદમ લાલ ભી ના થવો જોઈએ. એકદમ આમ થોડો કલર બદલ બદલાય એવી આપણને આમ થાય ને કે ના બસ હવે ધીરે ધીરે કલર બદલાય છે એટલે બધ પછી બધા શાક નાખવાના બટાકા છે, ટિંડોડા છે સરગવાની સીન છે, કાચા કેળા, ભીંડા ગવાર, ચોળી ના દાણા પછી એમાં આપડે બેસણના પેલા આવેને મુઠિયા જેવા ગોળ ગોળ. બનાવીને એ નાાખવાનું એ મુઠિયામાં બી આપણે થોડોક મોણ લાલ મરચું, મીઠું, સોળ રાખે. અને પછી એ ગોળ ગોળ દરાવાડી દેવાના. ગોળ ગોળ વાળીને પછી બધું મિક્સ કરીને કડીીમાં નાખી દેવાનું. પછી એકદમ નોમ બેસન ભુંજી-ભુંજી-ભુંજી ને એકદમ બે સુગંધ સરસ આવતી થાય ને. એટલે મસાલા નાખવાના લાલ મરચી છે, મીઠું છે હળદર છે. બધું નાખી નાખીને એકદમ સરસ આમ તેલ તેલ લાગે ને એટલે પછી ઉપર પાણી રેડી દેવાનું. પાણી રેડીએ એટલે પછી હલાઈ હલાઈ-હલાઈ ને એકદમ ઘાટી સરસ થઈ જાય. પછી આપડણે કુકર બંધ કરી દેવાનો એક સી વાગે એટલે પછી થઈ જશે કડી તૈયાર અને એમાં આપે ખટાસ માટે આંબોડિયા, લીંબ લીંબુ, આમલી જે બી આપણને સારું લાગે એ નાખી દેવાનું પણ સરસ થોડી ખાટી હોય ને એટલે કઢી ખાવાની મજા આવે એમ. એવી રીતે હમ્મ-હમ્મ.
હઉ બીજુ.
હમ્મ બીજું તમે બોલો છેજ આદુ છીણીને નાખીએ તો બી સરસ આગર આદુનો ટેસ્ટ ભાવતો હોય સ્વાદ ભાવે તો ઠીક. ના ભાવે તો નહી નાખવાનું. પણ એકદમ હલાઈ હલાઇ ને એકદમ સરસ આમ એક ક્રસ કરી નાખવાના ચણાના લોટને આમ. પેલું શું કેહેવાય દાણા-દાણા ના પડવા જોઈએ. એટલે બેસન નું લોટ હોય ને એટલે એકદમ સરસ આમ કડી જવો લાગે આમ આપણે ખાટી-ખાટી એકદમ મજા આવે ખાવાની. ભાત જોડે ખવાનું એને. ભાત જોડે ખાઈએ તો સરસ લાગે બાજુમાં ભ ભજીયા હોય તો વધારે સારું લાગે પાપડ ફ્રાય હોય પછી ખીચું બનાઇએ. એને પેલું ચોખાના પાપડ નહી આપણેે વણીને તળતા. એવી એ બી તળેલા. નીબું શેકેલી પાપડી. જોડે-જોડે સરસ લાગે પણ વધારે તો ચોખાના પાપડ પળેલા હોય ને. તો વધારે સારા લાગે.
બરાબર.
હમ્મ બીજું.
બીજું તમારે સાસુ મજામાં.
હોવ મજામાં.
બીજું બાકી બધા ઘરે મજામાં.
હો એ હાં પછી અત્યારે તો માહલ વરસાદનો સિઝન છે ને એટલે પેલી. કમર કાંકડી તો બહુ સરસ મળે. એટલે મેં પછી પેલું બનાવીએ ને. એને અમે બીહ કહેએ બીહ પટાટા એલેમાં બી બ બટાકુ નાખીને સરસ લસણ આદુ લસણ મરચાની પેસ્ટ. અને ડુંગળીમાં બનાવીએ ને ટામેટુંને નાખીને તો બહુ સરસ પડે
એની પેલી વેફર બોહ મસ્ત બને નઈ.
હા સરસ બને એની વેફર બો મસ્ત બને.
હો એ સ્વાસ્થ્ય માટેય સારી ને બની બી મસ્ત.
હા બઉુ સરસ લાગેલી.
હાવ બીજું કો તમે.
બસ બીજું તો શું આ ન્યુ અ સમાચાર જોઈએ એનેમાં સુરત ને વલસાડ, ને નવસારી બધું જોયા કરીએ વરસાદ તો જોવો કેટલો બધો વરસાદ વરસે નું વરસાદ છે અતારે તો બાપા. સુરતની તો દશા-દશા દેવાઈ ગઈ છે. બહું જ હાલત ખરાબ છે સુરત ને વલસાડની તો. કાઠિયાવાળ કેટલો વરસાદ પડ્યો છે. બોવ વરસાદ પડ્યો છે. બધી બાજુ વરસાદ છે. અહિયાં ગોધરામાં જ વરસાદ નથી બોલો.
ના પણ આ બાજુ આપ પણે છે ને પવન બઉ સારું છે. અમે લોકો હું તો હમણાં રાત્રે બહાર જ બેઠી છું. એટલે પવન એટલુ મસ્ત આવે છે ને, ઠંડી હવા, ને પવન સીમ સીમ પવન ચાલે છ ધીમું-ધીમું, એટલે બઉ મજા આવે.
હમ્મ-હમ્મ-હમ્મ. હા, હા હા. બીજું? તો હવે તમ બસ બીજું તો શું હવે કાલે રવિવાર. એટલે નિરાતે ઉઠવાનું. છોકરાઓને બી નિરાતે ઉઠવાનું, આપડે બી આપ પણે તો શું નીરાત હવે એકાદ કલાક મોડા ઉઠીએ, બીજું આપડે તો એજ ટાઈમ ને. બીજુ શું. બરાબર છે. એક કલાક એટલે પોળા ઉઠીએ તો આપડે તો કામમાં મોડું થઈ જાય એટલે આપડે તો એવાને એવા જ.
બરાબર-બરાબર.
હા.
બીજું બધું મજામાં?
હોઉ મજામાં. એક દિવસ મળે માંડ રજા, એમાંય થોડુંક આઘું પાછું કરવાનું હોય એટલે થાય તો થાય, ના થાય તો પાછું એ બી ના થાય.
હા એ તો બરાબર. રવિવાર એટલે હવે કાલે બધું ઝાપટ ભુપટ બી કરવાનું ને બધું
કામ જે હોય વધારાનું એ રવિવાર ના દિવસે જ કરાય બીજું તો કંઈ કરાય ના. ચાલુ દિવસોમાં તો છોક કરાઓની સ્કૂલ હોય, એ આવે ત્યાં સુધી જમવાનું તૈયાર રાખવાનું હોય પછી એ લોકા ટ્યુશન જાય, આવે એટલે પાછું સાંજનો નાસ્તો એટલે સમય તો ન જ મળે.
હમ્મ ના મળે, એજ ને.
હોવ બરાબર-બરાબર. બોલો બીજું.
બસ બીજું તો બધું શાંતિ છે. અતારે તો નવા જૂનીમાં કશું છે નહીં. બેઠા છીએ. હાલ ફિલહાલ તો હવે ઠીક છે બીજું.
બીજું કંઈ નહીં. બસ તમે કહો.
બહ અતારે તો કશું છે નહીં. હાલ ફિલહાલ તો અગિયારસ પતી. બધા માટે ફરાળ કર્યું, ફ્રૂટ લાયા. હવે ફ્રૂટ એક ટાઈમ ફરાળ કર્યું, હવે એક ટાઈમ ફ્રૂટ ખાઈશું.
અચ્છા-અચ્છા. બરાબર-બરાબર. પછી તમને બનાઈ પેલી સ સાબુદાણાની ટિકકી તમે કેતા તા.
અમ્મ-હમ્મ. બઉ સરસ બને બનાઈ ને.
બરાબર-બરાબર, હા. મારે હવે છે ને કાલે હવે જોઈએ રવિવાર છે એટલે કારીગર આવે નહીં સોમવારે આવશે એટલે પડદા ને બધું બનશે પડદા બનશે એટલે પછી પાછું જેવું હતું એવું થઈ જશે રૂમમાં ત શું છે પેલી લાઈટ બહુ જ આવે છે લાઈટ અને તો કેવાય સૂરજ ની કિરણો બહુ જોરથી પડે ને એ રોમ શો સુરત બાજુ દિશામાં છે એવું તો કિરણ બહુ જ પડે છે. એટલે તો શું જલ્દી ઉઠી જવાય એવું આંખ ખુલી જાય થોડું બી મોડા સુધી ઊંઘું હોય ને એટલે હવે જોઈએ આજે ને તો પછી હું ચાદર લગાવી દઈશ ત્યાં એટલે શું વધારે ના આવે ઊંઘ એમ હ ગરમી તો એમ નથી પણ કિરણ આવે એટલે ઊંઘ માંથી ઉઠી જઈએ આપડે એવું બીજું કઈ નહી
હમ અમારે ભી આજે ફ્રીજ વાળો આવ્યો તો ફ્રીજ ખરાબ થઈ ગયો તો ફ્રીજ બનાવડાવ્યું હમ હવે જો આરું લટકે છે અડધો વાખ જોઈએ કાલે આરોું વાળા ને બોલાવીશું હમ હમ હમ ઠીક છે. બીજું બસ બીજું તો તમે બોલો
હજુ તો હવે કઈ નથી તમે કો
હમ અમારે ભાણીઓ છે એક નાનો એ તો બઉ એટલું છે હવે અમારા આ બાજુ સ્કૂલે આવે ને એટલે ઘેર જ આવે નાની નાની નાની એવું કરે આખો દિવસ અહીંયા જ રે છે આપણે બી એની માને તો એટલો વિતાડે ને એટલે પછી અહિયાયા મૂકી જાય એ મમ્મી
બરોબર બીજું તમારા આજુબાજુમાં બધાં મજામાં
હમ બધા મજામાં
પેલી નાની ઢીંગલી કયા ધોરણ માં આઈ હવે
નાની ડિંગગલી પહેલામાં આવી
પેલામાંય બરાબર અને એમનો દીકરો
એમનો દીકરો પાંચમામાં આવ્યો
અચ્છા અચ્છા બરાબર બરાબર અને તમારા બેનની બી દીકરી પાછવામાં આવી ને હવે
હો એ બી પાંચમામાં આવી
અચ્છા અને એનો બાબુ કેટલા વર્ષ નો થયો
એ તો હજુ બે વર્ષ નો છે.
અચ્છા બરાબર એનો હવે આવશે ને જન્મ દિવસ ક્યારે છે.
એનો આઠ ઓગસ્ટે આવશે જન્મદિવસ
કઈ દિવસે
આઠ આઠ આઠ ઓગસ્ટ
અચ્છા આઠ ઓગસ્ટે આવશે બરાબર બરાબર એ તો બઉ તોફાન કરતો હશે ને હવે ચાલતા શીખ્યો હોય છે એટલે
હો બઉ તોફાની છે ઘણો તોફાની છે.
એવું
હ હમ નાનો છે ને હજુ તો
હો બરોબર બરાબર બોલો બીજું બધું મજામાં
હો બધું મજામાં તમે બોલો
ઈ ચાલો ાલો હું મકું હ
ભલે ભલ.